હલો, હું તો મજામાં છુ. તમે
હું કહેતી હતી ને એ કે આજે આપડે છે ને મહામારી બીમારી વિશે વાત કરીએ કે?
હા ઓકે, તો તમે મને એના વિશે કે આ બીમારી કેવી રીતે ઉત્પન્ન થાય છે મહામારી
હા હુ તમે હું તમને કેવા ને મહામારી એટલે એવી બીમારીઓ જે આપણેે છે ને, એ સ ઘણા બધા સમય અને ઘણા બધા સમય તેનાથી જૂજતા હોય અને ઘણા બધા લોકો તેના ચપટમાં આવી જાય, તો એ બઘી તે બીમારીઓને છે ને અ મહામારી બીમારીઓ કહે છે, જેની આપણે દવાઓ પણ કરાવીએ પરંતુ તેની કોઈક અસર નહી થાય એક ધાડી લોકો અ ઘણા બધાની મૃત્યુ થઈ જાય અને આખા દેશમાં અ ઉથલ પુથલ થઈ જાય તો એ બધી બીમારી છે ને એ મહામારી બીમારી છે. હું એવું માનું છું કે મહા બીમારી જે તાજેતરમાં આવેલી કોવિડ નાઈન્ટીન છે ને એની જેવી જ હોય છે. મહામારી બીમારીઓ એ વિશ્વભરમાં છે ને લાખો લોકોને અસર કરે. એવી હોય છે. આપણે સ્વચ્છતા અને સાવચેતી ન એમાં ખૂબ જ મહત્વ રાખવું જોઈએ, મહામારી બીમારીઓ છે ને તેનાથી બચાવવા માટે ખૂબ જ ધ્યાનમાં રાખવું જોઈએ મહામારી બીમારીઓ એ આપડી વાયરસ બેક્ટેરિયા ગંદગી અને અશુદ્ધ પાણીઓથી થાય છે, ઉદાહરણ તરીકે ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, કોવિડ નાઈન્ટીન જે આપણો આપણા હવાથી થયેલું એ તો એ બધું ન કારણ શું છે? આજકાલનું પ્રદૂષણ, પાણીનું પ્રદુષણ હું તો માનું છું કે બધી જ બીમારીઓનું કારણ પ્રદૂષણ જ છે. જો આપણે સ્વચ્છતા નહીં રાખતા હોય જો આપણે સારી રીતે નહીં રહેતા હોય, અને આપણે ખુબ જ ગંદી તરીકે થી રહેતા હોય, તો એનું કારણ થઈ શકે છે, કે પ્રદુષણ જ છે હું એવું માનું છું. અને હું એવું પણ વાત કરું છું, કે મહામારી જે આપ કોવિડ નાઈટીન આવેલી તે એ આપેને જોયેલા કેવી રીતે સંક્રમણથી ફેલાતી હોતી, તો એવ પણ માની શકું છું કે જે મહામારી બીમારી તેઓ છે ને, તે સંક્રમણ થી ફેલાય છે. તો તમારું એના વિશે પણ શું માનવું છે?
હા તમે જે કીધા તો ખુબ જ સરસ છે, પરંતુ મને પણ એના વિશે એવું લાગે છે કે મહામારી બીમારી એ આપણા જીવનનો એક ભાગ બની ગયો હતો, જેથી અ બીજા કોઈ એ બચવા માટે એ જાત જાતના ઉપાય કાઢતો હતો, અને આ મહામારી બીમારી એ એ બીમારી છે જે ઝડપથી ઘણા લોકોમાં ફેલાય છે. તે સમક દેશ અથવા વિશ્વાસમાં અસર કરે છે, આથી લો મા ભય ફેલાય જ રહે છે, તેને નિયંત્રિત કરવું એ ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે. અને મહામારી એ સામાન્ય રીતે વાયરસ અથવા બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય જ કરે છે. આજથી સાચેત રાખું એ ખૂબ જ જરૂરી છે. તમે જે આગાળ કીધા એ કોવિડ નાઇન્ટીન એ મોટી મહામારી હતી તે સમગ વિશ્વમાં ફેલા ફેલાઈ ગઈ હતી, અને લોકો લોકો એ માસ્ક અને સેનિટાઈઝર નો ઉપયોગ કરતો હતો પરંતુ મહામારી દરમિયાન લોકો ઘરમાં ઘરમાં રહે છે આથી સંક્રમણ ઓછું થાય છે અને લોકડાઉન જેવા પગલાં લેવું લેવું પડે છે અને હું એવું પણ કહેવામાં આવું છું કે ત્યારે જ માસ્ક પહેરું અને હાથ ધોતું ખુબ જ જરૂરી બની ગયું હતું આથી આ બીમારીથી બચી શકાય નહી એવું તો ની ગણી શકાય અને હું ત્યારે પણ એવું મારી મારી ખ્યાલથી એવું આવે છે કે સામાજિક આંતર જાળવું એ ખૂબ જરૂરી બની ગયું છે જે ભીડથી દૂર રાખવું જરૂરી છે આથી ફેલા ઓછો થાય છે અને કોઈને ચેક પણ લાગતું ન હોય છે અને વેક્સિન વેક્સિન તો એ ભારતમાં મહામારી સામે રક્ષણ આપવા માટે એક શરીરને મજબૂત બનાવવા માટે એક એક એવું દવા બની ગયું હતું જેના કારણે મહામારી આરોગ્ય પર અસર કરે છે અને લોકો બીમારી બીમાર થાય છે તો હોસ્પિટલમાં પણ તે જ વેન નાખવામાં આવે છે આથી પરિસ્થિતિ પર ઘણા અસર પડેલા હતા અને કામ અને વ્યવસાય પણ ખુબ જ બંધ હતું તો તમે એના વિશે મને હજુ ઊંડાણ પૂર્વક માહિતી આપો ને.
હા તમે તો. સારી વાત કરી હતી વેકસીન આપડે છે ને શું જોયેલું કે જે કોરોના આવેલું તો એક એક વસ્તુ તો આપણેે જોઈ ગયેલા કે લોકો છે ને એમ જે વેક્સન આપતા હતા. તો એમાં લોકો વિશ્વાસ એ ઓછું હતું જારે વેક્સિન આપવાની તે આવતી વાત આવતી ને તો લોકો તેમાં છે ઘણો ઓછો વિશ્વાસ કરતા અને વેક્સિન ના લેતા તો હું માનું છું કે આ સૌથી મોટી એમની ભૂલ હતી. લોકો વેક્સિન થી ખુબ જ ડરતા હતા એમને લાગતું હતું કે કદાચ આ વેક્સિનને નુકસાન કરી દેશે અને એવી અફવાઓ પણ ફેલાઈ ગયેલી કે આ વેક્સિન થાય બધી બીમારીઓ વધારે થશે આ થશે તે થશે તો જાત જાત ની પણ એની બધી અફવાઓ ફેલાય ગયેલી હું એવું માનું છું કે અને આપણેે એ બી જોયલું કે કોરોનાની વેક્સિન સૌ પ્રથમ આપણા દેશમાં બનેલી હતી તો જો આપણા જ દેશના લોકો આવું કરશે તો શું વિશ્વાસ કરશે બહારના દેશના લોકો અને હું એવું માનું છું. કે એવું તો નહી જ હશે કે વેક્સિનને આપણને નુકસાન કરશે એજ વેક્સિન એ આપણને કોરોના થી બહાર કાે કાઢેલી હતી અને આપણને આપણને તેના સામે ઇમ્યુનિટી વધારે આપણને વધારી અને આપણે એનાથી લડી સયકા આપણે જોયું કે કોરોનામાં આખું વિશ્વ તો એ એ આખું આખું બશ અડધું થઈ ગયું એ થઈ જશે એ બી હાલત થઈ ગયેલી હતી કોરોના દિવસે અને દિવસે વધતો જતો હતો અને તેનો કોઈ પણ ઈલાજ નહીં મળતો હતો ત્યારે આપણા દેશમાં કોરોની દવા બનેલી કોરોનાની દવા બનેલી હતી હ હું એવું માનું છું કે બીમારીઓ તો આવતી રહે છે પરંતુ બીમારીઓ સામે તમને ખબર છે કોને મળે છે એવા લોકોની રક્ષણ મળે છે કે જે લોકો એવા લોકોની રક્ષણ મળે છે કે જે લોકો છે ને પોતે અંદરથી મજબૂત હોય અંદર થી કોણ મજબૂત હોય જે અંદરથી એ લોકો મજબૂત હોય છે જે લોકો તેમની ઇમ્યુનિટી સારી કરેલી હોય છે એ લોકો એટલે કે તે સારું ખાવાનું ભોજન ખાય બહારનું ના ખાય અને બહારનું ના ખાય ઉકાળેલા પાણી પીતા હોય હાથ ગમે ત્યાં લગાવી ને પછી એનાથી જ નહી ખાઈ લેતા હોય તેની આજુબાજુ સ્વચ્છતા રાખી પોતાને શરીર ને સ્વચ્છતા રાખે. તો એવા લોકો એ મોટી મોટી બીમારીઓ સામે પણ લડી જાય છે એ આપણે જોઈએ છે. હું એવું માનું છું કે કોઈ પણ જો બીમારી હું એજ નહી કે કોરોના હું એવું કહું છું કે કોઈ પણ બીમારીની સામે જો આપણને રક્ષણ મેળવું હોય તો તે તેના સામે છે ને આપણને ખુબ જ જરૂરી બાબત છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. એટલા માટે હુ આવું માનું છું. તો હુ કહું છું કે તમે એના વિશે શું કહું છો?
હા તમારી વાત તો સાચી છે પરંતુ હું એ પણ કહેવા માંગુ છું કે આ આ બીમારી સામેનું રક્ષણ મેળવવા માટે ડોક્ટર ન સંપર્ક લેવો એ ખૂબ જ જરૂરી બની ગયો છે. અને આજના સમયે સર સારવાર ના મરે તો માણસ નું મૃત્યુ પણ થઈ શકે છે. એવું થાય છે અને મહામારીથી બચવા માટે સવચેત રાખવું ખુબ જ જરૂરી છે. જેમ કે નિયમોનું પાલન કરવું જરૂરી છે. અને સરકાર મહામારી મહામારીને નિયંત્રિત કરવા માટે પગલા લે છે. જે માટે લોકોને સહકાર અ અ સહકાર આપવી ખૂબ જ જરૂરી છે. અને મહામારીમાં ડોક્ટર અને આરોગ્ય કર્મચારીઓ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. તે લોકોની સેવા કરવી એ તો ખુબ જ જરૂરી છે. અને મહામારી દરમિયાન માનસિક તણાવ પણ વધે છે. આથી સકારાત્મક રહેવું એ પણ ખુબ જ જરૂરી બની ગયું છે. જેમ કે સ્વાસ્થ ખોરાક અને વ્યાયામ ખુબ જ જરૂરી બની ગયું છે. આથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને મહામારીથી ઘણું શેખવા મળે છે. જે સ્વચ્છતા અને આરોગ્ય ન મહત્વ સમજાય છે તે જ મહામારીથી બચી શકાય છે. અને મહામારી થી બચવા શક્ય છે પરંતુ નિયમોનું પાલન કરવું જોઈએ અને સ્વચ્છતા રાખવું જોઈએ એજ આપણે જીવનને સરળ અને સુખીમય બનાવી શકે છે. અને હું એ પણ કહું છું કે જો વધારે પૂર્વક અ આપ આપને થોડીક મોડીક તકલીફ હોય તો ઘરમાં જ અ સવાર લઈ લોઉ જોઈએ. અને એના ઉપર વિચારવું અને ટેન્શન લઉ તો આ મહામારી ગંભીર દ્રશ્યો સર્જાય છે જેથી કોરોનામાં જોઈ લો કોઈને અ સરદી થેય ગય હોય તો તુરંત હોસ્પિટલમાં લઈને જ અને તેને ભરતી જે કરી દે છે તેથી તેને ટેન્શન વધી ગયું અને તે લોકો એ મહામારી મહામારી ના દુનિયામાં જે મૃત્યુ પામ્યો અને એના કારણે તેમને સરવાર સારી રીતે ની થયુ. ને તમને શું લાગે છે આના ઉપર તો તમે મને હજુ કઈ કહેવા માંગો છો?
હા તમે તો ઘણી સારી વાત કરી અને મને ગમે એવી વાત કરી કે કે રતે કોઈ કેવી નાની મોટી બીમારી હોય તો ઘરમાં ઈલાજ કરી લે પણ હું એવું માનું છું કે નાની મોટી હોય તો પણ મોટી હોય તો ઘરમા ઈલાજ કરવાનું ક્યારે પણ નહી કરતા કારણ કે જો આપડે એવી કોઈ ગંભીર બીમારી હોય અને આપણે મહિનોને મહિનો થી એનાથી ઈજાગ્રસ્ત હોઈએ તો હું એવું માનું છું કે આપણે બહાર નીકળી ને એને દવા પાણી કરાવવી જોઈએ. ચાલો મને છે ને તમારી સાથે વાત કરીને ખુબ જ સારું લાગ્યું. અને હું એવું વિચારું છું કે તમારો અને તમારા પરિવારને ખ્યાલ રાખજો ચાલો બેહેન.
ઓકે મને પણ તમારી સાથે વાત કરવાથી ખુબ જ સારી રીતે સમજણ કરી અને તમારી પર ખૂબ ખૂબ આભાર.
હમળપણ